વોઈસ આવે છે?
હા આવે છે. મારો વોઈસ આવે છે?
હા.
હા ઓકે. તો શું છે આજનો ટોપિક?
હમ્મ. આજનો ટોપિક-ટોપિક છે નિષ્ફળતા ખરેખર શું શીખવે છે?
નિષ્ફળતા ખરેખર શું શીખવે છે?
વોઈસ આવે છે કમ્પલીટ?
હા કમ્પલીટ-કમ્પલીટ આવે છે.
હા તો બોલો.
હમ્મ. નિષ્ફળતા તો પેલા તો ઈ જ કે તમે કાંઈ મહેનત કરો કે કોઈ સંઘર્ષ તમે કરો છો ધારો કે આપડે એક્ઝામ નું ઉદાહરણ લઈએે, પરીક્ષા છે. અને એની માટે મહેનત કરીએ છીએ. તો મહેનત કરીએ ને પછી પૂરેપૂરી આપણું સો એ સો ટકા આપી દઈ ને પછી રીઝલ્ટ આવે, રિઝલ્ટ આવે ને પછી આપણને રિઝલ્ટ સારું નથી આવતું એટલે એવું વિચારે છે કે નિષ્ફળ થયા. પણ એની ઉપરથી આપણને કંઈક ને કંઈક શીખવા મળે આપણે કંઈક ભૂલ ર ઈ ગય છે એના ઉપર થી જાણવા મળે છે. અને નિષ્ફળતા એટલે એટલી બધી નેગેટિવ વસ્તુ નકારાત્મક વસ્તુ નથી પણ એમાંથી જ આપણને શીખવા મળે તો જો નિષ્ફળતા ન મળે. તમે એટલો આગળ જ. નો વધી શકો, એટલે નિષ્ફળતા ઉપરથી જ ઘણું બધું શીખવા મળે છે.
મે કો અવે? હવે મેરે કો તો આપડે કોઈ કામમાં હારે જઈ. તો એમ બે રસ્તા હોય એક તો હારમાની લેવું, અને બીજું એવું કે પોતાની ભૂલમાંથી સી છે. એમ શીખે કે મારી હુ ભૂલ છે અને પછી એ ભૂલને આપણે સુધારવાનો પ્રયત્ન કરવો. જે ન આગળ એ કામ કરીએ તો એ ભૂલ કરીએ તો, એ ભૂલ ના કરવી જોઈએ એમ.
બરાબર છે.
નિષ્ફળતા આપણને એમ એક વાર તો મજબૂત બનાવે એવું ના હોય કે આપડે હર ટાઈમે હ અ વિજય જ મેળવી શકે કે પછી આપડે જે ધાર્યું હોય તે આપડે કરી શકીએ. હમ કો આપડે ફીલ બી થાય અગ.
હા બરાબર.
બો તો બીજો ટોપિક
તો બીજો ટોપિક છે. જોબ અ જોબ સારી કે? બિઝનેસ સારો એમ ધંધો સારો કે નોકરી સારી?
એ તો ડિપેન્ડ ઓ તમારું મતલબ કે જોવું હોય એમને. છોકરો હોય તો મારા ઘરમાં કોઈ જ ના કમાતું હોય એમને, તો પેલા મારે ઘરમાં પૈસા લાવવા પડે એટલે પેલા તમારે જોબ કરવી જ પડે કારણ કે પૈસા જ ના હોય. ધંધો કેવી રીતે કરવો, ને જો મારા પાસે થોડા ઘણા પૈસા હોય અથવા તો મારે ફેમિલી ડિપેન્ડ હોઈ કે એટલે મારા ફેમિલી મને પૈસા આપી શકતી હોય. અથવા તો પછી મેં એવુ વિચાર તી હોય કે મારે પોતાના પૈસા થી ધંધો કરવો છે. તો પેલા અમારે પૈસા એકઠા કરવા પડે ને પછી ધંધો સારો કરવો પડે. ને પછી, બધાની જરૂરિયાત પ્રમાણે છે જેને જેમાં ઇન્ટરેસ્ટ હોય ત્યાં. જેમ કે હું હવે જોબ કરીને ખુશ રહી શકું છું. મેં જોબ કરી શકું ને જો મને કઈ ખુશી ના મળતી હોય ને ધંધો કરીને મને ખુશી મળતી હોય તો. ધંધો કરુ એમ.
બરાબર છે, હવે હું કવું તો કે પોતપોતાના અંદાજ પ્રમાણે કે પોતપતાની કેવી સ્કીલ છે એ પ્રમાણે કરી શકે, અમુક જણાને જોબ કરવામાં ઇન્ટરેસ્ટ વધારે હોય કે જોબ વધારે કરી શકે છે કે વધારે કમ્ફર્ટેબલ લાગે છે એમાં. એને મ સેલેરી મળી જાય છે કે એને એ ટાઈમ દે છે એ ટાઈમ એને અનુકૂળ મળે છે, અમુક તેજ રીતે બિઝનેસ કરવા લાયક છે એનું માઇન્ડ એ પ્રમાણે ચાલતું હોય છ. એને બિઝનેસ કરવો હોય છે એને ટાઈમ ની એટલી બધી ચિંતા ના હોય કે તમે ગમે ત્યારે કામ એને ધંધા રિલેટેડ કામ આવ તો હોય એ કરી શકે છે. ઈ પ્રમાણની અર્નિંગ કરી શકે છે, એ પોત પોતાની ચોઈસ છે ને તમે કીધું એમ પેલા તો જોબ કરવી પડે મોસ્ટ ઓફ તમારે પૈસા ના હોય પૈસા ભેગા કરો કા લોન લ ઈ ને કરે. ને પોત પોતાની ચોઈસ ઉપર થી કરે. અટલે બંને વસ્તુની એની જગ્યા એ છે
હવે સાચી મિત્રતા કોને કવાય
શું શુ
સાચી મિત્રતા
સાચી મિત્રતા કોને કેવાય એ તો મિત્રતા જ શું કેહેવાય મિત્રતા એટલે એ વાત છે કે કે કોઈ બે વ્યક્તિ કે કોઈ ચા ગ્રુપ હોય કે એમાં જયારે કોઈ મિત્ર ને એક વ્યક્તિને બીજા વ્યક્તિની જરૂર હોય ત્યારે એને મદદ કરે. કે સારો સમય હોય કે ખરાબ સમય હોય. એ તરીકે આપડ મિત્રતા કહી શકીએ અને જયારે નવું નવું હોય ત્યારે એકબીજા સાથે વાતો કરીએ કે કઈ બીજું કામ કામકાજ હોય તો એમાં હેલ્પ કરીએ એજ મેન મિત્રતા છે જે કે લોહી નો સંબંધ નથી તેમ છતાં એની જેમ ર છે. એ છે મિત્રતા સાચી મિત્ર તો એજ છે કે કોઈ અ ખરાબ સમય આવ્યો છે એક વ્યક્તિ નો અને બીજા વ્યક્તિની એનું પૂરતી જે કઈ કામ છે એ કામ પૂરું કરી શકે છે પણ એનો ખરાબ સમય છે ને જો એનું કઈ નિષ્ક નકારતો નથી કી ઈ એનો સમય પહેલે ખરાબ હોય એને મદદ તો હું કરીશ એ સાચી મિત્રતા છે.
હમ્મ મે કોવો હોય.
હમ્મ
હા એટલે સાચો મિત્રો એવો જ કેહેવાય કે અ ખાલી દોરોજ હાથે હવા ફરવા માટે નઈ. પણ અ જે તમારી સફળતા મા ખુશી બી મેળવી મીન્સ કે. તમે વાતો નુ ખુલ ને સફળ થવું ને તમે બી ખુશ થાવ એને મિત્ર કેવાય જ્યારેસી ના. કરે પછી મ કે કોન્ટેક્ટ આપડ બધા જોડે જ હોય પરંતુ બધા લોકો આપણા મિત્ર ના હોય મતલબ કે બધા આપણને આગળ બધા પ્રેરણા ભી ના આપે અથવા તો આપે કશું. ખોટું કામ કરતા હોય એટલે હાચો મિત્રો એને જ કેહેવાય કે આપડે ખોટું કામ કરતા હોય તો આપણને કે. ના ખોટું છે ને સાચો માર્ગ દેખારે ખરેખર.
ના બરાબર છે ખોટા રસ્તે લઈ જ જાતો હોય તેને સારા રસ્તે દોરી જાય ઈજ સાચો મિત્ર
હા હમણાં હું બાકી સિગરેટ પીટી હોય ને એ મને વધારે કે કે ના પીવું જોઈએ તો એના મિત્ર ના કહેવાય તું મને છોડાવું જોઈએ સિગરેટ પીવું.
ના બરાબર છે મેં એક જગ્યા એ પણ વાંચ્યું કોટ વાંચ્યો તો કે મિત્ર હંમેશા મીઠું હોય ને સોલ્ટ એની જેવો હોવો જોઈએ કે ભલે થોડુંક વધી જાય તો ખારાસ લાગે. પણ જરૂરિયાતો હોય જ્યા ન્યાય એની જરૂર તો પડે જ તે ખારું હોય પણ એમાં જીવડા નો પડવા દે એમ વસ્તુ ને એને ખરાબ થતી તો અટકાવે જ તે એવો મિ
બરાબર બોલો આગળ નો ટોપિક તમે
તો બીજો ટોપિક છે. સોશિયલ મીડ મીડિયા ના ફાયદા અને નુકસાન.
હમ્મ સોશિયલ મીડિયા ના ફાયદાને નુકસાન ફાયદા તો એવું છે કે અમુક લોકો સોશિયલ મીડિયાથી અર્નિંગ પણ કરી શકે. પોતાની પહેચાન બનાવી શકે. અથવા તો જે લોકોને ઇન્ફ્લુઅન્સર એવું બધું કામ કરવું હોય. ને હમણાં તો પ્રોડક્ટ મતલબ કે પેલામાં એડ ઝિંગની મધ્યમ હતું ટીવી. પણ હવે ફોન બધા જ મોસ્ટ ઓફ બધા ફોન જ યુઝ કરે ને સોશિયલ મીડિયા ને બહુ જ યુઝ કરે. તો એક પ્લેટફોર્મ બી કહી શકીએ જ્યાં આપણે પ્રોડક્ટને કે ભાઈ એડવર્ટાાઈઝિંગ માર્કેટિંગ કરી શકીએ. ને એનો ગેરફાયદો એવું છે. કે સોશિયલ મીડિયા મીન્સ કે જેટલું દેખારે એટલું રીયલિટી ના ભી હોય. અમુક લોકો દેખા કર મીન્સ કે અમુક ફેક એકાઉન્ટ એ બધું બી હોય ના મલકી નકારાત્મક ફાયદા બી હોય. એવું.
ના બરાબર છે એટલે પોપતાના ફાયદા અને ગેરફાયદા એ પ્રમાણે છે. અને સોશિયલ મીડિયા નું મારી રીતે વાત કરું તો સોશિયલ મીડિયા એટલે શરૂઆત જયારે થયું તું. ઈ એમ રીલ્સ કે કોઈ વિડીયો એમાં પોસ્ટ કરે કે તમે પોસ્ટ કરો ગમે એક ઇમેજ. પોસ્ટ કરવા એ દેખાય, આપણને એ એ ઇન્ફોર્મેશન શેર કરવાની વાત છે. એ ધીમે ધીમે એમાંથી બિઝનેસ ગ્રો કરી શકાય કે બિઝનેસ તમે માર્કેટિંગ કરો. એમાંથી એમાં ટ્રાફિક એવું જે રિસર્ચ ઉપરથી ખબર પડે છે. સૌથી વધારે ટ્રાફિક સોશિયલ મીડિયા ઉપર હોય છે, અને બાકી પેલા આપણે કઈ રીતે માર્કેટંગ તો ટીવીમાં અને રોડ ઉપર બેનર લગાડે એમાંથી માર્કેટિંગ કરતા પણ હવે. માર્કેટિંગ નો વ ફરી ગયો છે એડવર્ટાઈઝ કરે સોશિયલ મીડિયા માધ્યમથી. એટલે એમાં જ બધું પ્રસારણ કરી નાખે છે.
એમ જ આપણે ફોન બધે લઈને ફરી શકીએ એમ ટીવીને ના લઈને ફરી શકીએ, ફોન બધી જગ્યાએ હોય ચોવીસ કલાક આપી હોય, ફોન એટલે બધા જોવાના જ
હા એટલેી એ ફાયદો પોતપોતાની રીતે છે સોશિયલ મીડિયા ઘણા બધા ફાયદા આ રીતના છે.
નુકસાન?
નુકસાન મે જતા કે તમારું એક જાતનું એડિકશન છે, કે અત્યારે જેટલો યુઝ નથી કરતો એની કરતા વધ ડિસએડવાન્ટેજ ડિસયુઝ આપડણે કરીએ છીએ. જ ધારો કે કોઈ વ્યક્તિ રીલ્સ જોવા બી ખબર નથી રહેતી કેટલી કલાક ની રીલ્સ જોઈ. કેટલા વ્યક્તિઓ એવું છે કે સ્ક્રીન ટાઈમ આઠ આઠ નવ નવ કલાક છે. અને પૂછો તો એમ જ કે ઇન્સ્ટાગ્રામમાં રીલ ખબર જ નથી આટલો બધો ટાઈમ હોયો.
હમ.
ખોટો એને જેટલો ઉપયોગ નથી કરતા કરતા દુરુયોગ પણ વધારે કરી રહ્યા છે.
બરાબર છે.
તમારું શું કેવું છે?
એવું જ અમુક લોકો મતલબ કે એવું બી હોય મેં એવું જોયા છે એક્ઝામ્પલ. કે મેં કાલે જ એક કિસ્સો વાંચ્યો હતો કે એક ગર્લે ઇન્સ્ટાગ્રામમાં છોકરાને કહે. પોસ્ટને રીલ્સ પ્રમાણે મીન્સ કે બંનેને ઓનલાઈન મતલબ થઈ ગયો અને પછી બને ભાગી ગયા ખબર પડી. ચોગરો. એલું પેઇન્ટિંગ નું કઈ કરતો ત ત કેમ કેવાયને. આ ઘરે બેધું ચણતર કરે ને એ કરતો હતો હું. એવું નીકળું ત.
બરાબર છે એટલે કેટ કેટલા ઘણા બધા નામ છે અત નામ નથી અત્યારે એપ્ક એટ નામ નથી લેવા, આવું પણ ઘણી બધા એવા કિસ્સા બનેલા છે કે પબજી ના જે ગેમ રમી-રમીને આવેલા છે મેરેજ થઇ ગયા છે. એટલે એવું પણ થઈ છે
હા. વચમાં એ ભી પેલી ઓલી એપ્લિકેશન નીકળી તી ને, બ્લુ વહેલ કરીને. એમ બધા ખબર નહીં મરી જતા તા.
એટલે ટાસ્ક પૂરા કરવાના હતા, ઈ રીતે ઈ નુકસાનકારક હતી જે હતી ઈ.
હા. એટલે એમાં બી જ અજીબો ગરીબ નીકળે બધું. તો બીજો ટોપિક બોલું ને? જીવનમાં લક્ષ્ય કેમ જરૂરી છે?
જીવનમાં લક્ષ્ય કેમ જરૂરી છે? ટોપિક સારો છે. એમાં હું મારી રીતે વાત કરું તો પેલા તો ગમેઈ આપણે જિંદગીમાં ગમે તે ગોલ ફિક્સ કરવો જોઈએ. એમ વાત કરે છે જે મોટા-મોટા આપણે લેજન્ડ થઈ ગયા, કે કોઈ બિઝનેસ કોઈ સ્પોર્ટસમેન થઈ ગયા કે જે પોતાની કક્ષામાં ટોપ વન પર્સન્ટ કહેવાય એ થઈ ગયા છે. ઈ લોકો એમ જ કહે છે ત્યાં તો તમેઈ તમારી જિંદગીમાં કોઈક ગોલ એક ટાર્ગેટ ફિક્સ કરો. ઈ તમે ફિક્સ કરશો પછી તમે એને અચીવ કરવા માટે, મેળવવા માટે કાંઈક ને કાંઈક, કાંઈકને કાંઈક સિસ્ટમ ક્રિએટ કરશો કે મારે દરરોજ માર રૂટિન છે. આ-આ કરીશ બાકી તમે એમનેમ કહેશો કે મારે કાંઈ કરવું નથી ને કંઈ ગોલ ફિક્સ નહીં હોય તો પછી તમે કાંઈ કરી જ નઈ શકવાના. અને પછી એમ કહેશે કે ખાલી ઘર શેતાન કા ઘર ઈ રીતે.
હમ્મ એટલે એમ ગોલ વિશે એક લક્ષ્ય હોય તો આપણને ખબર પડે કે આપણે કંઈ દિશામાં જવું જોઈએ. પછી અંધાધુનની જેમ આપણે જીવન કેવું વ્યર્થ કરી નાખીએ આપણે. એટલે એમ એક આપણને આમ લક્ષ, લક્ષ હોય તો આપણને થાય કે ના મે આજે ઉઠીને આ કરું. મારે આટલા દિવસમાં આટલું, મન સમયનું મહત્વ રેય, કે મારે આટલે આટલા ટાઈમમાં આટલું કરવું જરૂરી જ છે. એટલે એમ સાચી દિશા આપે લક્ષ.
હા બરાબર છે. પોતપોતાની રીતે કંઈક ટાર્ગેટ તો ઓલા કે એમ ફિક્સ હોવો જ જોઈએ, તો જ તે કંઈક
હમ્મ. અને સપનું મોટા જ જોવાના, મે તો એવું હાંભળ્યુ છે.
હમ્મ. સપના મોટા જોવા. એટલે ઈજ તે કે તમે પેલા અમારે એક સ્કૂલમાં એક કાર્યક્રમ હતો, એમાં એક ટ્રસ્ટી અમારે સર સ્કૂલના આવે, ત્યારે એને જ કીધું હતું કે સપના તમે જોઓ પણ ખુલ્લી આંખે સપના જોવો એમ. એટલે મહેનતે પણ કરો, અને સપના જોવાનું હંમેશા તમારું ગોલ કે ટાર્ગેટ છે, ઈ સપનાની જેમ મોટો રાખો. ત્યારે તમે કંઈકને કંઈક અચીવ કરી શકશો. બરાબર છે.
હા. પન એના પગલાં નાનાં-નાનાં ભરવા જોઈએ. આજે વિચારું કે મારે આજે દસ કરોડ કમાવવા છે એક ‌ઈ ધાયરુ પછી, આમ રિયેલેસ્ટિક ગોલ ના હોવા જોઈએ એમ.
અને પછી નહીં તમે ધારો તો પછી એનું પ્રત્યે કાંઈક કામ કરવું, પછી તમે બેઠા રહ્યો કે હું ખાલી વિચારીશ, મેનિફેસ્ટેશન કરીશ કે
ના બે જ દિવસમાં મે વિચારતી તી કે બે જ દિવસમાં મારે દસ કરોડ કમાવવા છે. તો ઈ તો કંઈ ઈમ્પોસિબલ જ છે ને?
હા ઈ તો ઈમ્પોસિબલ છે. બરાબર છે. સારૂં. તો અગિયાર મિનિટ ત્રીસ સેકન્ડ થ‌ઇ ગઈ છે.
હા. ચાલો